હ ક્યારેે?
હું ગઈ તો હું કરે
કા એની બેહી રહેલી આજે કથી યાદ આવી ગઈ મારી
આવી આવી બહ ઘણા ટાઈમ થી ફોન જ નીકળ્યા હતા મેં કરું ચાલ આજે ફોન કરવા દે હું કરતી છે. ક
હા હા મેં કરું ભૂલી ગયેલી અમે તો યાદ બી નહી કરેલું
નઈ, નઈ, તને કાથી બોલવાની, તને કાથી બોલવાની હારા
હ કરરે બધા ઘરના હારે
બધા હારા બધા હારા શાંતિ તમારે ઘરે હારા ને બધા
અમારે ઘરે બી બધા જ સારને કામ કરીએક્યારે
હા, હા, હું કે બીજું કઈ
ક એની કેવી ચાલે એક્ઝામની તૈયારી
હા હમણાં જ એક્ઝામ પતી એક મેઈન એક્ઝામ હતી, કોલેજની મારી તે બધી પતી ગઈ ને અમે ગવર્મેન્ટ એઝામની તૈયારી ચાલુ કરેલી છે. મે ધીમે ધીમે એટલે મે ગવર્મેન્ટ એક્ઝામ ની તૈયારી કરી એમ
હા, હા કેવી રીતે કરે જીરિક મને હો કઈ મૂકની, માર તો કામ કરતા જ ટાઈમ થઇ જાય ને તો બીજું વાત સાચ જ નહી તું તો કેમાં કો છે. રેમન હ કેની જરા
અરે એમાં શું કઈ પેલા તો આપડા ટાઈમ હોવા જોઈએ બરાબર આ એક્ઝામ ના હારુ તો બરાબર ટાઈમ કાઢીને જ પ્રિપરેશન કરવા પડે હે. આમાં એવું તો ની કેહે આજે જરાક વાંચ્યું, એટલે મારી ગવર્મેન્ટ એક્ઝામ લાગી જહેએવું બધું તો નહી હ મે હું કરું જો, હવારે માં વેહેલી ઉઠું, હા ગે ને પહી હવારે બે કલાક તો હા જ ને મેથ્સ મેથ્સ તો બે એક કલાક કરું જ ને દિલ્હી સવારે ને મેથસ તો કરું જેમ ને જો મેથસ નની કરું તો પછી કઈ બીજું એવું બધું કરવું એમ
હમ.
બીજું બીજું બધું માં તો હું કેઈ વધારે મહેનત કરવાની ટાઈમ બરાબર કાઢવો ને આપડે કે કરવા હારું બધું એમ બીજું બધુંમાં તો હમણા હુ કેય જીપીએસસી ની એક્ઝામ પર લી જીપીએસસી ની એક્ઝામ સીસી એ ની એક્ઝામ છે. કોન્સ્ટેબલ ની પીએસઆઈની એક્ઝામ ને પછી બીજી બધી જે એક્ઝામ આવે ને તેમાં ફોર્મ જ ભરી ફોર્મ ભર્યા જ કરવાના ભ આપડે માર્ક આવે હાર ની આવે પણ કઈ ની ભરિયા કરવાનું નએમ ને મહેનત બરાબર જ કરવા આપેણે એવું એવું નહી કે પછી આપડે બરાબર મહેનત નઈ કરીએ ને બરોબર વાંચીએ ની ને પછી એમ જ એક્ઝામ આપવા જીયા કરે એટલે કોઈ બી મે આપણે ફોર્મ ભરએ ને ત એને હું બરાબર મહેનત કરીને વાંચીને જ જવાનું એમ‌ ભલે માર્ક્ ઓછા આવે તો બી કય પહીં એમ. તું તું ક્યારે ચાલુ કરવાની એક્ઝામની તૈયારી?
મેં હવે ચાલુ કરી દેવાની છે મારી હજુ મેન એક્ઝામ બાકી જ છે કોલેજ ની એ પતે પછી શાંતિ થી કરું એમ તો ધીરે ધીરે કર્યા કરું પણ અત્યારે કામ જ બો એટલે થાય જ ની તે કામ કામમાં જ દિવસ તો નીકળી જાય જરાક વાચે એવું કરું એટલે તો કા ઊંઘ જ બ આવે તો હુંઈ જામ ને એવું કર્યા કરું વરી.
એવું જ ટાઈમ કાડવા પડે, ટાઈમ કાડીને વાચવાનું એમાં તો તોજ તોજ મેહનત તો જ એને હું કઈ, સફળ થવાય ને તો કઈ સફળ નહી થવાય એક્ઝામ માં તો
તે તો તેવું જ વરી હવે ધીરે ધીરે ચાલ્યા કરતું છે હવે. તમે કોલેજે નું પતી જ જાવાની સે આ છેલ્લી જ છે એટલે તેમાં બી ધ્યાન આપવા પડે જરાક એમ એટલે.
એ વાત બી બરાબર હે, કયું લાસ્ટ સેમિસ્ટર તારું?
હા લાસ્ટ ચાલતું છે એટલે જ તો હમડે જીરીક મેહનત કરવા પડે તેમાં
હ એજ એજ. એવું જ એવું જ હે, કરવાની મહેનત બરાબર. આપડે હારા અલગ પડી ગ્યા કે સ્કૂલમાંથી? એ
હા.
એટલે કોલેજ ના આપડે એક યર પેલું થઈ ગ્યું. તું હું કે ટ્વેલ્થમાં ફેલ થયેલી તૈયાર હું કરે? કરવાની હતી મહેનત બરાબર તીયારે તો હાથે રેહતા આપણે હું કેય
હવે મહેનત તો કરેલી જતી ને પણ હવે કઈ ને વરી હવે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
પણ પાસ થઈને હવે કોલેજો પતી જવાની એટલે કઈ નઈ
સારું ને પણ પછી થી બાહુ તું એમ મહેનત તો કરી ર એમ છોડી તો નહી દીધું એટલે ક્યું તો બરાબર કેવાય એમ
હા
ના તો કોઈ કોઈ તો હું કરે હા બધા હારા હારા
હા હા
બુક્સ ને બી જોઈતી હોયને ગવર્મેન્ટ એક્ઝામ ની તો છે જ મારા પર તને જોઈતી હોય ને તો તારે કેવાનું લઈ જવાનું મારા પર ગુજરાતી વ્યાકરણ ની છે જી પી એસ સી ની બુક છે ટલાટી ની પી એસ આઈ ની કોન્સ્ટેબલ ની પછી સી સી એની એ બધી બુક ની મેં લઈ જ લીધેલી એમ એવું એટલે તને જોઈતી હોય તો પછી લઈ જજે મારા પરથી .
સારું એક દિવસે એમ બી આવવાની છે અત્યારે જોઈ લેવામ એમ તો અમારા પર અડધી છે કોન્સ્ટેબલ નીને એવી બધી છે પણ કઈ ન તારમાંથી લઈ જવા આવે
મારા પર છે ને તે લેટેસ્ટ છે એટલે તે લઈ જ જે હારી છે ને તને હારુ તને એમાં ઈઝી છે બધું હમજ બી પડે બધું એકદમ શોર્ટ શોર્ટ આપેલું છે એટલે યાદ કરવાવામાં બી બહ ભારે કેમ નહી પડે એમ
હા હા કઈ નઈ લઈ જવા એક દિવસ આવવાની છે તારે ઘરે હું ખડાવાની શા વાતા
તું આ કઈ કઈ આવામાં પણ આવે જ નહી એક વર્ષ ચાનો ટું આય બીજો હોય તમારે ઘેરે
પણ મને કઈ લાવે જ નહી ત શું કર્યું પણ પાક્કો એક દિવસ આવડ છે પણ મેં આવ તો તો હું ખાડા હ તે તો ક જની પાસેે તે સારું સારું ખવડાયે તો તે એ હિસાબે અ આવું કે નહી
અરે તું જે ક દે બનાવા અને જે ભાવ બનાવ શાક રોટલી બી બનાવા અનેને બીજું બી બનાવા ગુલાબજામુન ગુલાબ જુન મુન બનાવા એમને બહુ મસ્ત આવડે બનાવતા
ત એ તો આજે કીધું હે પેલા જ કેધું તરે પેલા આવી રતે મસ્ત મસ્ત જમા હારું
. એ એ તો હમણાં હમણાં એટલે પેલા આવડતું પણ એટલું બધા હારા નહ આવડતા એમ બરાબર લોટ એનું બરાબર મિક્સ નની થતું ને તો છે ને બરાબર તેલમાં તળાતા નહી એમ ને અમે તો ધીમે ધીમે ધીમે પ્રેક્ટિસ પેલી પડી ને અમે તો એમ પણ હું કે કોઈ એવું નહી કે તહેવાર હોય ત્યારે અમે બનાવીએ અમે તો એમ ગમે ત્યારે ખવાનીઈચ્છા છે ને તો બનાવી જ કરીએ એવું
હા હા કઈ ન કઈ બર્ડે પર આવ મસ્ત પાર્ટી કરવા
સારું સારું આવજે આવજે ત્યારે જમવા કઈ ગિફ્ટ લઈને આવ પડે પણ
હા ગિફ્ટટવાજ પડે ને એમને થોડી આવાય તો ગિફ્ટ નું બી વસૂલ કરવા પડે કે એટલે મસ્ત બ બના જે એમ જમવાનું
પક્કું પક્કું મસ્ત બનાવા એમ
હારે હારે
બધા ફ્રેન્ડ ને બોલવાની છે બર્ ડે પર હે કોલેજ વાળા સ્કૂલ વાળા ને એ બધા તને તને બી કેવાય એમ એટલે આવજે તે દિવસે તો આવજે તું એમ તો આવે ને તે દિવસે ટાઈમ કાઢી ને જે કોઈ ની આવે ને તને કે જે મે લેવા તને ઘેરે
હારું હારું કેક મોટી લા એટલે મે ચોકલૅટ ફ્લેવર વારી લાવી જે મસ્ત લાગે એવી.
હમ્મ સારું કક એમ બી બહુ ઘણી થઇ જાય હ બધા ફ્રેન્ડ લોકો બી લાવે મારા ઘરના બી લ લાવે જએટલે તો બો ગણી થઇ જાહે મને તો ચોકલેટ ફ્લેવર કરતા છે ને એમાં ચોકી ચોકલૅટી ચોકલૅટી બો લાગી ને ક્રીમ વાળું વધાર મને રેડ વેવેટ કેક બો ભાવે હે ચોકલેટ કરતા તો એટલે તે બી હહે તે ટેસ્ટ કરજે તું એક વાર ટેસ્ટ કરે ને એટ કેક એટલી ભાવેહે ને તારી ફેવરેટ થઇ જાહે રેડ વેલ્વટ કેક તો.
એવું કે હારું હારું લજ ને સમોસા ને એવું બ તો બી હ ને?
હા બધું છે સમોસા સમોસા છે કટલીસ પછ ચઇનીઝમાં તને જો ભાવતું હોય રાખવાના છે ને બધું સ્ટોલ વાળું જ કરવાના છેમે બધું પાર્ટી પ્લોટમાં જ પેલું બે વિચારેલું છે એટલે તાંજ કર હું એટલે બધાને હારું બી પડે ને આવાનું બધા એમ
હ મને ત પાણી પુર ઘટી છે તો પાણી પુરી રાખવા જ પડે.
અરે તેને બી સ્ટોલ રાખી દેવા હું કઈ બધું જ રાખાય એમ મેનું ડિસાઈડ કરા ને તે દિવ સે બોલાવા હે આવજે
હા ચોક્કશ આવા. હું કેય બીજું?
કઈ નઈ તારી બડે ક્યારે આવે તારી બડે તો મે ભૂલી જ ગયેલી હે?
એ તો કેવાય નઈ એને તો પછી એ પૈસા બો જાય કે નહી. પાટી માંગવા તમે આવી આવી રે એટલે હવે તો ની ખાવા ની એમ
હમ્મ બરાબર બરાબર. હા કઈ નઈ કઈ નઈ જાણી લેવાય તમે બર્થ ડે પર એ તો ખબર પડી જાય ધીમે ધીમે કઈ નઈ
જોની બધાની બર્ ડે યાદ રાખે ને મારી બર્ ડે ભૂલી જાય.
એવું જ થઈ શું કરું યારી આદત નહી રહીને એમ. એટલે અમુક -અમુક ની યાદ રહી એમ પણ હવે તું તો એટલી બધી ટચમાં બી નહી થાય મારે એમ ને હે હું કેઈ કઈ વાત બી ન થાય કશે મહિલા બી નહ આપડે તો એમ એટલે ખબર જ હી એમ ભૂલી જવા એમ કઈ યાદ નહી સ્કૂલ માટે તય્યારે યાદ હતી વારી હ હમણા થોડી યાદ રહેવાની એમ
બે દિવસે અઠવાડા માં મળેલા તો યાર તું એ ભજ્જયા બી નહી ખવડાવેલા મને.
કે દિવસે
એક દિવસે યાદ આઈવું કે હવે?
હા હા તે દિવસે પણ તે દિવસે અમે જલ્દી માટી ને એટલે કે બાકી તને ખવડાવતા કેતે તમે
હા હા. કઈ નહી હવે સ્પેશિયલ એક દિવસે ખાવા હારું આવજે.
સારું ચોક્કસ તું ખવડાવવાની તો જવા મે તો.
હા કઈની મે થોડા આપડે ભજીયા સમોસા અને ખમણ એવું બધું લઈને ખાવા તો પાણી પુરી ને ડાબેલી ને ચાાઈનીઝને એવું બધું ખાવતું સા તે બી ખાડા તને.
હા તને પાણીપુરી બો ભાવે કે હે પાણી પુરી ની પાણીપુરી ની જ બહુ વાત કરતી હોય ને તુંતા જ્યારે જ્યારે
તો મને વા પણ અમારે અં અઠવાડ આવે ને તેમ તેનો ટેસ્ટ મને નહ ભાવે
બજાર વાળી જ ર હું કે પાણીપુરી
જરવાળી તોું ઘેરે બનાવાની રે તો ઘેરે આવા ત ત મને તાર રાતની બાડી બરી બહ ભાવ
આવજે પાક્કું બનાવ પાણીપુરીમાં તો આપડે માસ્ટર એકદમ મસ્ત આવડે મને બનાવવા ટાઈમમાં પાણી તોઈ પાણી નુંળું પાણી બનાવ તીખું પાણી વાળું તો તૈયારમાં લઈ આવા ને બટાકાનું વળું બાફીને એનું પેટું બનાઈ કરવા ને બીજું તો શું છે કચુબર માં હું ભાવે તો ને તે રાખા મેં
કચુબર માં તો તારા હિસાબે રાખી દેજો નને કઈ નઈ
હારું હારું ચારણી મારા હિસાબે કરી દેવા હે મે શું કેમ હ હર મારે ભી કામ જ છે એટલે મે કામ તું ને પછી વાત કર શાંતિ થી એકા દિવસમાં હે ને
હારું હારું પછી મે આવું તાર ઘરે
હા આવજે આવજે ચાલ
ચાલ